તો.. અવાજ આવે. તમને..
હા મને અવાજ આવે છે...
હા.. તો આપણેે ફળોની વાત કરીએ ને વિશ્વના તો કેરી વિશે વાત કરી શકાય કે ઘણા દેશોમાં છે ને કેરીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
હા સાચી વાત છે કે એ એવી વસ્તુ છે ને જે દરેકને નાના મોટા દરેકજણને અનુકૂળ આવે છે.
હા.. કેરીની ઘણી વિવિધ વખત ફળોની રાજા પણ કહેવામાં આવે છે અને વિશ્વના વિવિધ પ્રદેશોમાં તેની અનેક જાતો પણ જોવા મળે છે.
ઉનાળાની ઋતુમાં કેરીની માંગ ઘણી વધી જાય છે તેનો સ્વાદ અને સુગંધને કારણે તે ખૂબ જ લોકપ્રિય પણ બને છે.
હા.. કેરી માંથી રસ મીઠાઈઓ અને અન્ય ઘણી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે
એવી રીતે આપણે દ્રાક્ષ પણ એક ખૂબ જ જાણીતું ફળ..
હા.. લીલા, કાળી અને લાલ દ્રાક્ષ જેવી ઘણી જાતો જોવા મળે છે.
ઘણા વિશ્વના ઘણા દેશોમાં તો દ્રાક્ષ ની ખેતી મોટા પાયે થતી થાય છે
અને કેટલાંક પ્રદેશો તો ખાસ કરીને દ્રાક્ષના બગીચાઓ માટે જ જાણીતા હોય છે.
અન્ય કોઇક ફળો વિશે પણ વાત કરવી કરવી આપણે.
હા.. તો ચોક્કસ.. ચોક્કસ! નારંગી છે, મોસંબી છે લીંબુ અને ગ્રેપ્રૂટ જેવા ફળો પણ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે
આ ફળો તેમને તાજગીભર્યા સ્વાદ માટે પણ જાણીતા છે.
હા અને ઘણાલોકો છે ને તેના રસ પીવાનું પણ પસંદ કરતા હોય છે.
હા બેરી વિશે વાત કરીએ તો વિશ્વના ઠંડા પ્રદેશોમાં વિવિધ પ્રકારની બેરીઝ ઉગાડવામાં આવે છે.
હા બ્લુબેરી સ્ટ્રોબેરી પછી રાસબેરી અને બ્લેકબેરી જેવી જોતા જાતો ખુબ જ જાણીતી છે
આ ફળો તેના આકર્ષણ રંગ અને સ્વાદ માટે લોકપ્રિય છે
ઘણી મીઠાઈઓ અને બેકરી ઉત્પાદનોમાં પણ તેનો ઉપયોગ થાય છે
મ આના વિશ્વના ઘણા ભાવમાં લોકપ્રિય હોય છે
હા તેનું બહારનું દેખાવ અનોખું હોય છે અને તેનો સ્વાદ મીઠોા તથા તાજગી ભર્યો માનવામાં આવે છે એટલે
અને અનેક પ્રદેશોમાં તો અનાના ની ખેતી વધુ પ્રમાણમાં જોવા મળે
હા ઘણા લોકો તેને સીધું ખાવા ઉપરાંત રસ તરીકે પણ પસંદ કરતા હોય છે એટલે
હા તરબુજ રીતે પણ એવું જ કઈક કહેવાનું હોય છે આપે
હા તરબૂજ તો ગરમીમાં સમય આમ ગરમીની સમયમાં ખૂબ લોકપ્રિય હોય તેનો સ્વાદ છે અને જે ઠંડક પ્રદાન કરે અને તેમાં જે પાણીનું પ્રમાણ હોય ને એ વધુ હોય તેનાથી આપણને તાજું તાજગી પણ અનુભવ થાય
ઘણા લોકો તેના ફળો ન સલાડ પણ ઉમેરે છે તે ફ ફળમ સલાડ તરીકે પણ ઉમે
હા અને મોટા કદ અને છે ને અ સ્વાદના કારણે તે પરિવાર સાથે વેચને ખાવામાં પણ અનુકૂળ પણ આવે છે
એવી જ રીતે આપણે આવાકાળો ની વાત કરીએ તો આવાકાળો એ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વભરમાં ચર્ચાનો વિષય રહ રહ્યો છે
હા ઘણા દેશોમાં તેનો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓ માટે થાય છે
હા તેની રચના અન્ય ફળોની તુલનામાં અલગ જ હોય
હા તેથી જ તે અનેકા આંતરરાષ્ટ્રીય વાનગીઓમાં જોવા મળે જાણે કે ગોકોમોલે કે સેન્ડવીચમાં ખાય અને ખાવામાં બહુ ખૂબ સારું અને આપણા માટે પોષ પોષણ પણ બહુ આપે છે
એટ ઘણા દિવસોમાં તેની ખેતી પણ કરવામાં આવે અને તેના રમના અને દેખાવને કારણે ફળોની બજારમાં અલગ અલગ ઓરખાણ ધરાવે
હા અને દુનિયામાં કેટલાક ફળો છે ને તેમના અસામાન્ય દેખાવ માટે પણ જાણીતા છે
સાચું ઉદાહરણ તરીકે ડ્રેગન ફ્રૂટ તેનું નામ અને તેનો દેખાવ બંને લોકોનું ધ્યાન આકર્ષણ કરે છે
હા આજે તો ઘણા દેશોની તેની આમ ખેતી પણ કરવામાં આવે છે
હા તેના રંગના દેખાવને કારણે તે ફળોના બજારમાં અલગ અલગ ઓળખ ધરાવે છે
હા અને કેટલાક ફળો માત્ર ચોક્કસ વિસ્તારમાં જ જોવા મળે એવા પણ હોય છે
હા કારણ કે દરેક ફળનો ઉગાડવા માટે અલગ પ્રકારનું હવામાન જમીન જરૂરી હોય
હા તેથી વિશ્વના વિવિધ પ્રદેશોમાં અનોખા ફળોની શોધ કરવી અને એને રસપ્રદ બાબત છે એકદમ
હા ઘણા પ્રવાસીઓ સ્થાનિક ફળો નો સ્વાદ મળવા માટે પણ ઉત્સુક જ હોય છે
હા ફળો અને સ્થાનિક બજારો વચ્ચે પણ ખાસ સંબંધ છે
હા સાચી વાત કીધી તમે કે આ બધી વસ્તુ આપણેે ફળોમાં જ વધારે જોવા મળશે
હા અને ત્યાં વિવિધ રંગો આકારો અને સુગંધ વાળા ફળો પણ જોવા મળે છે
હ અને હળો માત્ર ખોરાકમાં ભાગ નથી પરંતુ અનેક સંસ્કૃતિઓ અને પરંપરાઓ સાથે પણ જોડાયેલો હોય
હા અને વિશ્વના પ્રસિદ્ધ ફળો વિશે પણ આમ ચર્ચા કરીએ ને તે એક વાત સ્પષ્ટ જ થઈ જાય
હમ ખુબ જ સરસ ચર્ચાનો ચર્ચા થઈ ગઈ છે આપડે આના પર સરસ છે આગળ
હા અ જઈએ ને તો આપણે વિશ્વના ખોરાક અને ફળો વિશે ચર્ચા કરી આપણે જોઈએ ને તો વિશ્વના ફૂડ અને અ ફ ફેસ્ટિવલ્સ વિશે પણ વાત કરી શકીએ કે ઘણા દેશોમાં છે ને ખોરાકને સંપર્કિત વિશેષ ઉત્સવમાં જોવાવામાં આવે છે કે બિલકુલ આવા જે ઉત્સવો ઉત્સવોમાં છે ને સ્થાનિક વાનગીઓ હોય પરંપરાગત રસોઈ હોય પદ્ધતિઓ હોય અને વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ એ પ્રદેશમાં કરવામાં આવે છે
હમ એમાં પણ જો ફળોમાં આપણને ખાવામાં આવે તો આપણી સ્કીનને લગતી પણ ઘણી બધી તકલીફો આપણને દૂર થઈ જાય છે અને સારું એવું પ્રમાણમાં આપણને કેલરી પણ એમાંથી મળી રહે છે
હા તમારી વાત એકદમ સાચી છે અને ઘણા શહેરમાં છે ને દર વર્ષ આ બધું ફૂડ ફેસ્ટિવલ નમાં આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં છે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ બંનેને આકર્ષે છે
હ સાચી વાત છે અને એની સાથે સાથે ઘણા લોકોને ફળોમાંથી રોજગારી પણ મળે છે અને ખેતી કરવામાં પણ એમને ઘણી બધી મદદરૂપ થાય છે આ બધી વસ્તુ
હા એ તો છે જ કે ફળો માત્ર ખોરાક નો ભાગ નહી પરંતુ આપડી સંસ્કૃતિ પરંપરા બધાથી જોડાયેલું પણ છે
દરેક દરેક સીઝન વાઈઝ જો આપણે જેવા ફળ ખાઈએ તો આપ આપ હેલ્થ પણ સારી ર છે
હા એમનામાં બહુ બધા ફાઈબર્સ ને વિટામિન્સ આવે જે આપણા શરીર માટે બહુ સારા છે
અને આમ જોવા જઈએ ને તો ખોરાક અને પ્રવાસનોો પણ એક સંબંધ બહુ જ મહત્વનો છે
હા આપ પ્રવાસ ની સાથે સાથે જો ઘણી વાર આપડે બાર ન ફૂડ એવોર્ડ કરી અને ફળ ખાઈએ તો આપડી તંદુરસ્તી પણ જળવાય છે અને આપણી તબિયત પણ સુધરે છે એનાથી આપડે
હા ઘણા પ્રવાસ છે ને માર્ગદર્શકો સ્થાનિક ભોજનમાં અનુભવ કરવામાં ભલામણ કરે છે કે ખોરાક દ્વારા છે ને કોઈ પ્રદેશ ન ઈતિહાસ ખેતી અને જીવનશૈલી વિશે માહિતી આપણને મળે પછી છે ને ઘણી વખતે પ્રવાસીઓ છે ને સ્થાનિક બજારો રેસ્ટોરન્ટ અને ખાદ્ય મેળાઓમાં મુલાકાત લે અને આ પ્રવૃત્તિ છે ને ઘણા જગ્યાઓમાં ફૂડ ટુરિઝમ તરીકે ઓળખવામાં આવે એટલે આ બધું પણ કરવામાં આવે છે અને જોડે જોડે વિશ્વના છેન મોટા શહેરોમાં આંતરરાષ્ટ્રીય ખોરાકોનું પ્રમાણ પણ આમ વધી રહ્યું છે કે આજે છે ને ઘણા શહેરોમાં એક જ વિસ્તારમાં અનેક દેશોનો ખોરાક ઉપલબ્ધ હોય છે અને આના કારણે છે ને લોકોને અલગ અલગ દેશોની વાનગીઓ પણ આમ પરિચય મળે ફ્રૂટ્સનું પરિચય મળે અને ખોરાક દ્વારા છે ન સંસ સંસ્કૃતિ આદન પ્રદાન પણ વધે છે આપડુ
સાથે સાથે જયારે પણ આપડે એકબીજાને મળીએ તો જો આપડે ફળ ભેટવા ફળો આપડે ભીટમાં આપીએ ને તો એકદમ તંદુરસ્તી બી સારી રે અને એ સારું આપણને આગળનું કામ એ બતાવી શકે છે
હા કોઈ બીમાર હોય તો પણ આપડે કોઈના માટે ફળ લઈ જઈએ નરિયેલ પાણી પીવા લઈ જઈએ કે એમને સારું લાગે હેલ્થ માટે પણ જે પથરીના દુખાવામાં પણ કામ કરે છે એવું છે
એટલા માટે જ આપડે ફળો જેટલા બને એટલા વધારે ખાવા જોઈએ અને સાંજના જમવામાં તો જો ફળ આપડે લઈએ તો આપડું જમવાનું પણ સારું રે અને આપડી હેલ્થ પણ સારી રે
હા અત્યારના જમાનામાં તો બધા એવું માને જ છે કે ફળ તો બહુ જ સારા છે અને એને આપણે ઓર્ગેનિક ફળ પણ ખાઈ શકીએ છેએ જે અત્યારે બહુ ચાલ્યું છે કે ઓર્ગેનિક ખેતીનું કે બધા પોતાના ઘરે ખેતી કરે જેમાં કેમિક કલ નો વપરાશ ના કરી અને ઓર્ગેનિક ખાતરને બધું વાપરીને ફળ બીજ વાવે છે અને એ ખાઈએ તો ફળ એનાથી પણ વધારે મીઠા લાગે અને આપડે જોઈએ જ છે કે ઉનાળામાં આવે છે અ જુદા જુદા ફળો જાણે આપણે કેરી ખઈએ તરબૂચ ખઈએ ટેટી ખઈએ પછી શિયાળામાં પણ એવા ફળો આવે ચોમાસામાં પણ બધું એમના સિઝન પ્રમાણ જુદા જુદા ફળ આવતા રે છે
હા કેટલાક ફળો તો માત્ર ને માત્ર ચોક્કસ વિસ્તારોમાં જ જોવા મળે છે
હા એ પણ છે કે બધા ફળો બધી જગ્યાએ ના થાય અમુક ફળોને નમી વાળું વાતાવરણ જોઈએ અમુકને ડ્રાય વાતાવરણ જોઈએ એટલે એ પ્રમાણે એમનું અ થાય છે
સાચી વાત છે અને એમાં પણ જો આપણે રંગરૂૂપ જોઈને એને ખાવા જઈએ તો તે આપણને સારું અનુકૂળ આવે
હા અને ખાવા બધી રીતે જોવા જઈએ બધી રીતે ફળ બહુ જ સારા છે આપડા શરીર માટે અને એટલા બધા જાત જાતના ફળ છે ને દુનિયામાં કે આપણે ખાધા પણ નહી હોય કે અમુક પ્રદેશમાં અમુક જ ફળ મળે બધા પ્રદેશ માં એ ફળ ના મળે એવું હોય છે એટલે ખાવા કે ફળ પર જેટલી બી વાત કરીએ કે જેટલી બી ચર્ચા કરીએ ને એટલી આમ જોવા જઈએ ને તો ઓછી જ છે એટલે આના પર ફરીથી આપણે ચોક્કસ થી વાત કરીશું હલો
હા ચોક્કસ આપડે વાત કરીશું આપડે એની પર આગળ હને